ઓ જય શ્રી કૃષ્ણ
ના રાધે રાધે
રાધે રાધે કેમ છો મજામાં છો?
એકદમ મજામાં છું તમે કેમ છો
બસ મજા ચાલે છે.
હા બોલો બીજું શું ચાલે છે આજકાલ
જો ને આટલો લગનગાળો આ ચાલે છે તો અમે હવે જે લગ્ન કરાવે છે એમને તો કેટલું મોંઘું સોનું કેટલું મોંઘુ થઈ ગયું છે તો કેવી રીતે પોતાનું લગ્ન અવસર કેવી રીતે પૂરું પાડે જો ને કેટલું બધું સોનું કેટલું મોંઘુ થઈ ગયું છે હવે તો
સાચી વાત કરીએ અત્યારે તો તમે સોનાના ભાવ આપણે ક ને સોનું લેવાનું એવું વિચારી જ નહીં શકીએ જેમાં બી આપણે મધ્યમ વર્ગીય લોકો છે એ તો બિલકુલ નહીં વિચારી શકીએ કેમ કે સોનાના ભાવ તો આસમાને પહોંચી ગયા છે અત્યારે જોઓ ને કે આ જે આપણી બાજુ આજુ બધી જે યુદ્ધની સમસ્યા જે બધું ચાલે છે એના લીધે મતલબ અ સોનાના ભાવમાં એટલી બધી તેજી આવી ગઈ છે ને
સાચું કઉ છું અને આપડા ભારતમાં એને બહુ જ પ્રકારે સોનાનો ઉપયોગ થાય છે. એટલે પછી શું છે કે એનું જો આપડે જોઈએ કે જેનો આપડે ઉપયોગ વધારે કરીએ તો એનું પછી ડિમાન્ડ વધારે હોય તો અને આપડો ભારત ની આર્થિક સ્થિતિ આપણે સોનુંનું સોનું આટલું બધું આયાત કરીએ છીએ કે આર્થિક સ્થિતિ આપડી સોના ના લીધે બહુ જ અહ ખરાબ થતી જાય છે, તો એટલે જ તમે બી જોયું હશે કે હમણાં અહ સમાચારમાં પણ મોદી સરકારે પણ આપણ ને સોનું એક વર્ષ સુધી સોનાનો ઉપયોગ બહુ જ ઓછો કરી દેવા માટે આપણને વિનંતી કરી છે, અને એની સાથે-સાથે અહ જો આપણે સોનામાં ઇન્વેસ્ટ કરીશું વધારે તો પછી બીજે પેટ્રોલિયમ પદાર્થ, પછી આપણા ભારતના રૂ પિયાની સ્થિતિ એ બધી રીતે આપણના આપણા આર્થિક ઉપર આર્થિક-આર્થિક ઉપ અહ આપણો જે આર્થિક-આર્થિક સ્થિતિ છે એના ઉપર સંકટ આઈ જશે એટલે છ તો આપણને બી કીધું છે કે આપણે થોડી અહ એનો ઉપયોગ કમ કરવો જોઈએ. અને જો આપણે વધારે પડતું તો આપણું ટ્રેડિશનલ છે કે આપણે આપડો કોઈ બી લગ્ન અવસર કોઈ સગાઈ કે છોટો નાનો પ કોઈ બી પ્રોગ્રામ કરીએ તો તો બી એમાં આપણે કોઈન કોઈ સો સોનાની વસ્તુ તું હોય, એનું આ લેનદેન કરવાનું એવો આપણે રિવાજ રાખેલો જ છે, તો એના લીધે આપણને એવું બધું ભૂગતવું પડે છે. તો આપણને એ રિવાજ જ થોડા ઓછા કર દેવા જોઈએ. લેનદેન કમ કરદી કરી દેવી જોઈએ. આપણે સામાન આપણે તો એની જગ્યાએ બીજો જો સોના અને ચાંદી હમણાં તો બંનેનો ભાવ આસમાન પકડે છે, તો આપણને બંનેનો ઉપયોગ ઓછો કરી દેવો જોઈએ.
ગાળાની વાત કરી તો આપણામાં અહ શું બધામાં જ એવું હોય છે કે લગ્ન પ્ર સંગમાં જે અહ સોનાની કે દાગીનાઓ આપવા લેવાની પ્રથા છે ને આ બંધ જ કરી દેવી જોઈએ, કેમકે જો કોઈ તો સક્ષમ હોય તો તે આપી શકે પણ જે સક્ષમ નહીં હોય તેને તો સમાજના ખાતે સમાજને પોતાનું નામ રાખવા ખાતર પણ અહ આપવું જ પડે. તો આ બધી પ્રથાઓ બંધ કરી દેવી જોઈએ કે અને અહ કોઈક જે આપી શકે તે તો આપે જ છે, પણ કોઈ ગરીબ દીકરીને પણ એને પણ મનમાં એવું થાય ને કે આને તો આટલું મળ્યું, મને નથી મળ્યું, તો કોઈને મન દુઃખ પણ નહીં થાય અને આ જે એટલા બધા ભાવ વધી રહ્યા છે, કેમકે આપણી ડિમાન્ડ વધી રહી છે, તો આપણે આયાત પણ એટલી જ કરવી પડે એટલે ભાવ પણ વધવાના જ છે.
સાચું કહો છો અને બીજું એને
તો ઓટોમેટિક વે ભાવમાં ફરક આવી
સાચું કહો છો અને એના એના એની જગ્યાએ આપણે જો બીજી બીજી મેટલની પણ ઇમ્પોર્ટન્સ આપવી જોઈએ. આપણે જરૂરી નથી કે આપણે સોનાનો ધાતુનો જ ઉપયોગ કરવો. સોના કે ચા દી એના કરતા આપણે પિત્તલ, તાંબા પેલા આપણે જોય હશે કે આપડા જે આ આદિકાલમાં બધા તાંબાના આભૂષણ લક આપણે અહ આવહાથીના દાંતના આભૂષણ એના સાથે-સાથે, પથ્થર એવા કોઈ રત્ન, પથ્થર હોય એના આભૂષણ, એ બી બનાવતા તા તો એનો બી ટ્રેન્ડ પાછો આવવો જોઈએ, ને સોના નું ઉપયોગ ધાતુનો ઉપયોગ જ આપણે ઓછું કર દેવું જોઈએ, તો આપણે પાછી આપણી સ્થિતિ સારી થાય, અને આપણે આપણા દે દેશ અને રાષ્ટ્ર દેશને આવી સ્થિતિમાં લાવીને મજબૂત સ્થિતિમાં લાવીને ઊભા કરી શક એ એના માટે, બદલાવ કોઈ એક જણાને નહી કરવો જોઈએ એના માટે તો આપણે બધાને, સાથે મળીને સમાજમાં બી બદલાવ લાવવો જોઈએ, આપણા રીતિ રિવાજોમાં બી બદલાવ લાવવો જોઈએ. આપણી જે અહ વિચાર શૈલી છે કે ભાઈ આપણે સોનું આટલું આપવાનું જ આટલું લેવાનું જ, એવું વિચારશૈલીને ત્યાગીને અને આપણને આગળ કદમ ઉઠાવો જોઈએ, તો આપણેે આવો એક કદમ જો બદલાવ થાય ના એક એ એક જગ્યા થી બદલાવ શુરૂ થાય તો ધીરે-ધીરે આપડ સમાજ એ ગતિ પકડી શકે છે.
બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી વાત. એક બસ એક જણાએ હિંમત કરીને એક થોડાક રીતિ રિવાજમાં બદલાવ કરવાની જરૂર છે, તો ધીરે ધીરે બદલાવ જરૂર થશે, અને સરકાર તો એના કામ કરે જ છે, સરકારની સાથે-સાથે આપણે જનતા એ પણ એમાં પ્રયાસ કરવાની ખૂબ જ જરૂર છે. તો જ આપણા અહ દેશ આગળ વધશે.
સાચું કહું છો અને જો આપડે એના કરતા બીજો ટ્રે હેન્ડ લાવો જોઈએ ને બીજી જ્વેલરી, આપણે જરૂરી નથી કે સોના અને ચાંદીની જ્વેલરીનો જ ઉપયોગ કરવાનો એના એના એની સ્થાને કોઈ બીજી મોતીથી બનેલી જ્વેલરી કે જે આપણને આસાનીથી અને ઓછા ભાવે ઉપલબ્ધ થાય, એવી જે જવેલ ટ્રેન્ડ આવો જોઈએ બીજા આપણે ઓક્સોઈઝ હવે જેવી રીતે પેલા આપણે પહેરતા હતા, અને તાંબાનો અને પિત્તળ નુ અને મિક્સ ધાતુ જેમાં સોના નો ઉપયોગ બહુ ઓછો કા તો ના હોય, એવી એવી ધાતુઓનો બી આપણને આભૂષણો બનાવવા જોઈએ, તો આપણે ધીરે ધીરે શું છે કે આપણામાં બદલાવ લાઈએ, તો એની જગ્યા એ બીજી વસ્તુ લઈ લે તો પછી શું છે એની આપણને ખી કે અછત આપણને થાય નહી કે ભાઈ આટલી ખામી એની થઈ રહી છે. એટલી અછત થઈ રહી છે, અને જ્યાં સુધી આપણા વડીલો છે તો એમને તો જોવ, કે જેટલું આપણને શીખવાડ્યું છે કે જેટલું આપણી ચાદર હોય, એટલા જ પગ પસાર સાર વા હવે સોનું આપણને ખબર છે કે દોઢ લાખથી પણ વધારે અ પહોંચી ગયું છે અને એના ઉપર એટલા બધા જી એસ ટી અને ટેક્સને એવું બધું ઈન્ક્લુડ થાય છે, તો આપણે આપણા અ જે આપણી મર્યાદામાં રહીને એને આપણે જેટલો ઉપયોગ કરી શકીએ એ કા તો આપડણે જેટલું વેઠી શકીએ એટલો જ આપણેે કોઈ બી અવસર કે એવું હોય એમાં લેનદેન કરવો જોઈએ એનો લેનદેન તો ઓછો જ બિલકુલ મારા હિસાબથી તો બિલકુલ બંધ જ કરી દેવો જોઈએ પણ એકદમથી બંધ નથી થતો તો થોડો કમ ઓછો કરી દેવો જોઈએ
હા બિલકુલ અને જો સોનાનું તો છે જ ટોપિક અને બીજું જો તમને નથી લાગતું કે આજકાલ લોકો લગ્ન પાછળ જે બેફામ ખોટા ખર્ચાઓ કરી રહ્યા છે મંડપ પાછળ કે સાજ સજાવટ પાછળ તો તમને નથી લાગતું કે એ બધું ખોટું છે તમારી પાસે એટલા જ પૈસા તમે તમારી દીકરીને કોઈ ફિક્સમાં મકો કે એના ભણતર પાછળ તમે મતલબ ખર્ચ કરો તો એ વધારે સારું નહીં જે તમે લોકોના સોસામાં દેખાદેખીમાં કેટલા કરોડો રૂપિયા લોકો આજકાલ લગ્નમાં વેડફે છે તો એ બધું યોગ્ય નથી લાગતું
બિલકુલ સો ટકાની વાત કરી તમે કે અ કેટલી કેટલું મતલબ વગર વગર વાત નો ખર્ચો કરે છે એક માત્ર દેખાવા માટે એક માત્ર એક દિવસ કે બે દિવસ ના લગ કે અવ સરને ઉજવવા ઉજવવા માટે કેટલી બધી કેટલું બધું રાશિ છે એ વ્યસ્ત મતલબ વેસ્ટ થઈ જાય છે અને એના સાથે સાથે આપણે લગ્નમાં એક એકથી એક વધારે આગળ પડીને અલગ અલગ પ્રકારના ટ્રેન્ડ બોલિવુડ ને જોઈને આપણે હલ્દી રસ્મ ન મહેંદી રસ્મ એવી બધી રસ્મ નો બનાવીને એનામાં પણ આપણેે ફાલતુમાં પૈસો ખર્ચ કરીએ છેએ અને ભોજન એ પણ એક મોટું મતલબ વાત છે કે આપણે કેટલું ભોજન છે વેસ્ટ કરીએ છીએ અલગ અલગ પ્રકારની આપણેે રાખીએ છીએ લગ્નમાં અને અ બધા લોકો થાળી ભરીને લઈ તો લે છે પણ એ પછી ભાવતું નથી અને એને વેસ્ટ કરે છે કેટલો અન્નો બગાડ થાય છે તો આ બધા દેખા દેખી કરવું અને આપડા અ લેવલ થી વધારે આગે બળવું બીજે એવું છે તો આપણે બી એવું કરવું આ બધી પ્રતિસ્પર્ધા હોડ છોડી દેવી જોઈએ, એના એનાથી જ આપણે થોડા નીચે આવી ગયા છી.
વેડિંગ ફોટો શૂટ આ શૂટ અને તમને ખબર છે આ બધા શો શામાં કરવામાં મ મને એવું લાગે છે કે જે અસલ રીતિ રિવાજથી જે લગ્ન થતા હતા ને તો અત્યારે શું થાય છે, તમને ખબર પૂરા મંત્રો પણ નથી બોલાતા કે જે અસલ રીતિ રિવાજથી છે ને પૂરા સારી રીતે એવા આપણે જે એવા પહેલાં લગ ન થતાં ને એવા પણ નથી થતા, કેમ કે પંડિતજીને લગ્ન કરવાનો સમય જ નથી આપતા ફોટોગ્રાફોર. એટલી બધી આ ફોટોઝ આવા આ એટલા બધા મતલબ એ લોકો લગ ઓલા મંડપમાં પણ ફોટો પાડવામાં જ વ્યસ્ત હોય છે, કે મને નથી લાગતું કે હમણાં તો પૂરા સાત ફેરા બી ફરતા હશે, અને પૂરા મંત્રોચ્ચાર બી પંડિત બધા સરખા બોલતા હશે.
બિલકુલ સાચું કહો છું. આ ઇન્સ્ટાગ્રામ નો ટ્રેન્ડ એમને રીલ્સ બનાવી હોય એમને અલગ-અલગ વિડીયો એડિટિંગની સાથ થે પિક્ચરાઈઝેશન કરવું હોય, પ્રી વેડિંગ શૂટ, આફ્ટર વેડિંગ શૂટ આ બધી વસ્તુમાં એટલા વ્યસ્ત થઈ ગયા છે કે એમને અહ સાત
બિલકુલ. એના કરતા એટલાં જ પૈસા તમે તમારી દિકરીની શિક ક્ષા પાછળ ખર્ચો એને એટલી સક્ષમ બનાવો, કે એને મતલબ બીજા કોઈની જરૂર નહીં પડે. તમે તમારી દી કરીને જ એટલી સક્ષમ બનાવી દો, એના એના ભવિષ્ય માટે તમે ઇન્વેસ્ટમેન્ટ કરો, કે એની સારી શિક્ષા પાછળ એટલા રૂપિયા તમે ખર્ચ કરો, તો એ આગળ જતા તમને સારું એવું રિઝલ્ટ આપશે.
બિલકુલ સાચું કહો છો. એવું જ આપણને કોઈને કોઈ કદમ ઉઠાવો જોઈએ. કે આ એકને જોઈને બીજો સમાજ બી સુધરે, અને બધામાં આવી ચેતના આવે કે આવો બગાડ નહી કરવો. એ તો ધીરે ધીરે આપણે આપણામાં હા એ તો છે જ, અને સરકાર તો આપણને જો સામેથી કહે છે કે તમે સોનું નહીં ખરીદો, તમે આવું બધું બગાડ નહીં કરો, અનાજ માટે બી કેટલી વખત પુકાર કરે છે, કે તમે અહ આ અનાજ એવી રીતે ન બગાડ કરો, અને એનો ભી એના માટે કેટલા કેટલા અભિયાન ચલાય છે કે તમે અગર વધારે અમ વધી જાય છે તો આવા અનાથ આશ્રમમાં કે અહ ઉમ હા એવી જગ્યાએ વડીલ ઘરમાં એવી જગ્યા તમે તમારું વધેલું ભોજન સહી સમયે અમ ખરાબ ના ના થાય એના પહેલા ત્યાં પહોંચાવો, દાન કરો એવું બી બ વ્યવસ્થા કરાય છે એ તો એ છે કે આપણને કેટલું જાગૃઈ થવું એ બદલાવ લાવો એ આપણામાં હોય એમ.
કુલ. આવ બદલાવ પણ આવશે, ધીરે-ધીરે આવશે, એક જણા શરૂઆત કરશે તો ધીરેરધીરે આખી ચેઇન બદલાશે. ઠીક છે તો પછી આપણે કોઈવાર મળીને વિસ્તારમાં એ વિશે આપણે વાત કરીશું.
હા જરૂરથી, આવજો. હમ